હલો કેમ છો બેન?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે મુ નય યુવા શક્તિ પર વિચાર પ્રકટ કરું છું યુવા શક્તિ એ જે પણ કોઈ રાષ્ટ્રની મોટી સંપત્તિ છે. યુવાનોમાં જોશ, ઉત્સાહ, હિંમત, નવી સોચ અને પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે. ગુજરાતીમાં કવાય છે, કે યુવા એ દેશની ભવિષ્ય જ ને પણ વર્તમાનની સબસે મોટી તાકત છે, ભારતીય વિશ્વમાં સબસે દેવ દેશોમાંથી એક છે, આ આપણા માટે ગર્વની વાત છે. જો આપણા યુવા શિક્ષિત, સંસ્કારી, મહેનતી અને જિમ્મેદાર બનશે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં. યુવાનો એ ફક્ત પોતાની કારકિર્દી બનાવવાની છે, નહીં પણ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાને પણ સંકલ્પ કરવો જોઈએ સારું શિક્ષણ, સારા સમાજ, સારા સંસ્કાર, અનુશાસન અને મહેનતથી યુવા જીવન સફલ બની છે, આજના યુગમાં વિજ્ઞાન ટે નોલોજી ખેલકૂદ વ્યવાસ કૃષિ કલા અને સંશોધન દરેક ક્ષેત્રમાં યુવાનો દેશનું નામ રોશન કરી રહ્યું છે આ બધું યુવા શક્તિનું પરિણામ છે. પરંતુ શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. યુવાનીમાં ન્યાય નશા હિંસા આલસ અને ખોટી સંગતથી દૂર રહીને સાચા માર્ગ પર ચાલવું જોઈએ સમય નો સત ઉપયોગ કરનાર યુવા જે જીવનમાં સફળતા મેળવે છે. આમ ઓર પ્રગતિ નો મજબૂત આધાર છે. ચલો આપણે આજ બધા મલી ને એક યુવા બનીએ કે પોતાના પરિવાર સમાજ અને દેશનું ગૌરવ વતારે
બિલકુલ સાચી વાત કરો છો તમે યુવા તો બહુ જ અ આપણા સમાજનું કહી ને કે ઘડતર છે. આગળનું એટલે યુવાનોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું કહેવાય છે કે સ્વસ્થ શરીર માં સ્વસ્થ મન વસે છે એટલે યુવાનોને નિયમિત કસરત કરવી જોઈએ યોગ કરવો જોઈએ રમતગમત અને સંતુલિત આહાર યુવાઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરે છે આજના સમયમાં ઘણા યુવાનો વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે. દારૂ તંબકુ ગુટખા નશીલા પદાર્થોનો મા ઉપયોગ કરે છે. એ માત્ર શરીર જ નથી ખરાબ કરતું પરંતુ આખા પરિવારને નુકસાન પહોંચાડે છે સાચો યુવાન એજ છે. જે પોતાનો જીવન ને વ્યસનથી મુક્ત રાખે અને બીજાનાઓને પણ સારી પ્રેરણા આપે એ યુવાનોમાં દેશભક્તિની ભાવના હોવી પણ ખૂબ જ જરૂરી છે. દેશ પ્રેમ માટે એ પંદરમી ઓગસ્ટ અને માત્ર છવ્વીસમી જાન્યુઆરી ના દિવસ જ નથી કે પરંતુ એના સિવાય પણ અ આપણા દેશ પ્રત્યે એમની જે જિમ્મે દારીઓ ફરજ છે એ નિભાવવાની એમાં અ એમનામાં એ હોવી જોઈએ મન હોવું જોઈએ રોજિંદા જીવનમાં ઈમાનદારી કર્તવ્ય નિષ અને જવાબદારી થી એમને કામ કરવું જોઈએ આપણું પર્યાવરણ બચાવાની જવાબદારી પણ યુવાનોની છે વૃક્ષારોપણ પાણી નુ બચાવ પ્લાસ્ટિક નો ઓછો વપરાશ ઉપયોગ કરવો અને સ્વચ્છ તા જાળવવી એ દરેક યુવાનની ફરજ છે.
એકદમ સાચી વાત બેન યુવાનો દેશમાં સબસે મોટી આશા છે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે યુવન યુવનો સંકલ્પ કર્યો છે ત્યારે ત્યારે સમાજ અને રાષ્ટ્ર મા માન પરિવર્તન આવ્યું છે ઉર્જા આત્મવિશ્વાસ અને સાહસ યુવાની સાચી જ પ પહચાન છે યુવા શક્તિ તો સાચો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે યુવા શિક્ષણ અનુશાસન મહેનત અને સારા સંસ્કારને અપનાવે છે આના પણ ધારક અને સારા સંસ્કારને અપનાવે છે. અ ફક્ત જોવાથી સફળતા મળી નથી પણ સતત પરિશ્રમ ધીરજ અને કારાત્મક વિશ્વાસ જરૂરી છે યુવાઓ ને ટેકનોલોજી મે ઉપયોગ જ્ઞાન વધારવા નવીન કૌશલ શીખવા અને અ અને દેશને પ્રગતિ માટે કરવા જોઈએ. સોશિયલ મીડિયાને યોગ્ય ઉપયોગ પ્રેરણા શિક્ષક અને જાગૃકતા ફેલાવવા માટે થઈ શકે છે, પણ સમયનો બગાડ અને ખોટી માહિતીથી દૂર રહેવું એટલું જ જરૂરી સે. આજે પર્યાવરણ, સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન, વૃક્ષારોપ પણ અને ગરીબ લોકો ની મદદ જેવા સામાજિક કાર્યોમાં યુવાઓને સક્રિય ભાગ લે તે સમાજમાં સકારાત્મક પરિવર્તન જરૂર આવશે.
બિલકુલ સાચું કહો છો તમે, કે આજનું જે યુવાન છે એ બહુ જ અ રીતે કહી શકીએ છે કે અ. તેમ આપણા માટે, સમાજ માટે, બહુ જ મોટો હથિયાર છે. અને આજ નો જે યુવાન છે, એ માત્ર અમ શિક્ષણ એન હા એને જે યુવાન માટે જે શિક્ષણ છે, એ સૌથી મોટું હથિયાર છે. જો એ સારો શિક્ષિત હશે તો સમાજને આગળ વધારવામાં એનું સારું યોગદાન થઈ શકે છે. શિક્ષણ માત્ર નોકરી મેળવવી જ નથી પરંતુ સારું માણસ બનવું, સમાજ પ્રત્યે આપડી ફરજ બજાવી શિક્ષણથી જ જ્ઞાન મળે છે, અને વિચારવાની શક્તિ વિકસે છે. અને સાચા અને ખોટામાં ભેદ સમજાય છે, જો આજનો યુવાન અ મજબૂત હશે, તો આપણું સમાજ પણ આગળ જઈને મજબૂત બનશે. યુવાનો પાસે શક્તિ જ નથી હોતી પરંતુ, પરિ-પરિવર્તન લાવવાની ક્ષમતા પણ હોય છે. જયારે કોઈ સમાજમાં અન્યાય, ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા અથવા અસમાનતા જોવા મળે છે ત્યારે યુવાનો જ સૌથી પહેલા આગળ આવીને પોતાની અવાજ ઉઠાવે છે. અને એમની અવાજ બહુ જ તાકતવર હોય છે. અને હંમેશા કાયદાનું પાલન કરીને અને પછી રચના મકતા હોવી પણ યુવાઓમાં જરૂરી છે. આજે વિશ્વ ખુબ ઝડપથી આગળ બદલાઈ રહ્યું છે. નઈ ટેકનોલોજીમાં એઆઈ નો ઉપયોગ અને યુવાનો જેજ જે રીતે આ ક્ષેત્રને આગળ વધાવી રહ્યા છે અને એ લોકોને નવી તકો મલી રહી છે તો એમના વિકાસ અને દેશના વિકાસ માટે યુવાનોને સતત શી-શીખવું અને નવા કૌશલને શીખવું એ બહુ જ જરૂરી છે, વિશ્વના વિકા વિશ્વના અ અ વિશ્વમાં પોતાની દેશની એક અલગ ઓળખ કરવા માટે યુવાનો બહુ જ જવાબદાર છે, તો એ જવાબદારી પોતાને સારી રીતે નિભાવે એ માટે યુવાનોને અ એક પ્રેરણા આપતો એક સંદેશ છે. જે કે અમ સ્વામી વિવેકાનંદ દ્વારા બોલાયલું છે, યુવાનો ને કહે છે એ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અટકશો નહીં. આ સંદેશ આજે પણ દરેક યુવાઓ માટે પ્રેરણાદાયક છે. અ કારણ કે જ્યારે કહીએ કે યુવાન જ આવડા આપણા સમાજને ઘડનારા છે, તો એ પી જે અબ્દુલ કલામ છે. એ પણ કહે છે, કે ને એ પણ માને છે કે સપના એ નથી કે આપણે ઊંઘમાં જોઈએ છે. પરંતુ સપના એ છે, જે આપણે અ આપ આપણને ઊંઘવા નથી દેતા અને આપણે જીવનમાં મહેનત કરીને અને સાદગીથી અને આપણે દેશને પ્રેમ કરવાનું શીખવે છે. એટલે કહી શકાય છે, કે યુવાનોને જયારે સંબોધિત કરીને, આટલા મોટા મોટા જે આપડા રહી રહે એટલા પહેલાના સ્વામી વિવેકાનંદ, એપીજે અબ્દુલ કલામ એ પણ યુવાઓને ઉચ્ચારિત કરે છે. પ્રેરણા આપે છે કે યુવાઓ જો આગે સજગ થશે તો સારા સમાજનો સારા દેશના વિકાસનો અમ અ નિર્માણ થશે.
એકદમ સાચું થયું બેન. યુવા શક્તિ એ રાષ્ટ્રની અમૂલ્ય પૂંજી છે. કોઈ પણ દેશની પ્રગતિ એના યુગ્ઞનો ના વીક જાત મહેનત અને ચરિત્ર પર આધારિત હોય છે. જો યુવાનો સાચા માર્ગ પર ચાલે તો દેશ પ્રગતિ કરે. અને જો યુવા માર્ગ ભૂલી જાય તો રાષ્ટ્રને નુકસાન થઈ શ શકે છે. આજને ભારતમાં યુવા વિજ્ઞાન ચિકિત્સા ખેલકૂદ, કૃષિ ઉદ્યોગ, સેના કલા અને ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં વિશ્વભરના પોતાનું નામ રોશન કરી રહ્યા છે. આ બધું એ વાતનું પ્રમાણ છે કે આપના યુગ્નોના અપાર ક્ષમતા છે. પરંતુ સફળતા માટે ફક્ત પ્રતિભા પૂરતી નથી. સમયનું મૂલ્ય સમજવું, અનુશાસન જાલવું વડીલોનો આદર કરવો અને સતત શીખતા રહેવું પણ જરૂરી છે. જે યુવા આજે મહેનત કરે છે એ આજે જ આવતી કાલે સમાજ અને દેશ નેતૃત્વ કરે યુવાનોએ નશા, હિંસા, અંધવિશ્વાસ અને ખોટી આદતોથી દૂર રહી તે અ સ્વાસ્થ્ય, યોગ, વ્યાયામ અને સારા વિચારોને અપનાવવા જોઈએ. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જીતા મહાન કાર્યો થઈ શકે છે. આજના સમયમાં સ્ટાર્ટઅપ, નવાચાર અને આત્મનિર્ભર ભારત જોવા બ્યાનોમાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની છે. નયા વિચાર નઈ ટેકનોલોજી અને મહેનતથી યુવા રોજગાર મેળવી પણ શકે છે. અને બીજાને રોજગાર આપી પણ શકે છે. યુવા શક્તિ પરિવર્તનની શક્તિ છે. જો દરેક યુવા દેશ પ્રેમ, ઈમાનદારી અને સેવા ભાવ સાથે જીવન જીવશે. તો ભારતનો વિકસિત, સમૃદ્ધ અને વિશ્વસમ આગ્રણી રાષ્ટ્ર બનતા હોઈ શકશે નથી આમ આ આપણે બધા મલીને એ યુવા બનીએ તે પોતાના અ માતા પિતા, સમાજ અને રાષ્ટ્રનું નામ ગર્વ તે ઉજાગર કરીશું. અ હમ યુવાનો પોતાના જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય રાખવું જોઈએ. લક્ષ્ય બીનાનું જીવનમાં દિશા બિનાનું ના નીમ અ જેવું હોય છે. જો યુવા સમયનું મહત્વ સમજે છે નિયમિત અભ્યાસ કરે છે. અને મહેનતનું કામ કરી છે તે જરૂર સફળતા મળી છે
બિલકુલ
ચાલું તમારે ફરીએ વાત કરીશું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ તમે તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ